બોલો બોલો અમીતાબેન મજામાં
હોવ મજામાં
બોલો
બસ જો આ અત્યારે ટીવી ચાલુ છે ઘરમાં એટલે બધા જોવા બેઠા તા
જોતા આસોને
હા સીરીયલ ત્યાંના ટાઈમે સાંજ ના ટાઈમે સીરીયલ જ જોતા હોઈએ બા હોય
બરાબર
અલગ અલગ સિરિયલ અલગ અલગ ટાઈમે આવે એટલે સાંજ ટાઈમ જ નીકળી જાય
હા એટલે સિરિયલો નો એક ફાયદો ખરો એમ
હમ એ મનોરંજન માટે ટે હોય એટલે સાંજ તો નીકળી જાય આખો દિવસ કામમાં ને વ્યસ્ત રહેતા હોય એટલે સાંજે થોડો આરામ મલ મલે એટલા માટે બધા જોઈએ ભેગા થઈને એટલે ગમે
બરાબર
પાછી બધાની પસંદ અલગ અમે મતલબ બે ત્રણ સિરિયલો જોઈએ છીએ.
હમ
ફેમિલી વાળી હોય પછી આપણને કોઈક વ્યક્તિ પર હોય સ્પેશિયલ
અચ્છા અનુપમા અને યે રિશ્તા ક્યાં કેલાતા એ બધી
હા મતલબ અનુપમા, યે રિસ્તા ક્યાં કેહલાતા હે, પછી ઝાંસી ની રાણી આવે છે. જે આપણને ઈતિહાસ બત બતાવે છે અંગ્રેજો વાળો એ બધી એમાં તો રાણી લક્ષ્મીબાઈની આખી કહાની બતાવે એમ
ઓહ!
કે એમને કેવી રીતે લડત લડી કે પતી આપણા સમાજ માટે કે દેશ માટે એ કરી તું
હહ એ ઝી ટીવી પર આવતી તી ને.
હા જી ટીવી પર આવતી તી.
બરાબર.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
એમાં જે અ નાની છોકરીએ એક્ટિંગ સારી કરીતી.
હમ્મ સારી કરીતી.
પછી એક બીજી આવતી તી બા બાલિકાવધુ.
હા એ બાળ વિવાહ પર આવતી તી.
હા.
આપણા સમાજના કુપ્રથા પર
હા આ સિરિયલનો સમાજ પર ઘણી બધી અસર કરી છે.
હમ્મ. એટલે આપડા પહેલાના જે ચાલતા રીતિ-રિવાજો છે એના પર જ સીરીયલ હતી ને આખી તો.
હા.
બાળ વિવાહ ના કરવા જોઈએ અને એવું બધું. .
હમ્મ. અને ઘણો બદલાવ પણ આયો તો એને લીધે.
હા એ જે આપ સીરિયલોમાં સીરિયલોની અસર સમાજ પર સારી પણ પડે અને ખરાબ પણ પડે બંને રીતે પડે. સારી એવી રીતે પડે કે અ એમાં જે પરિવાર ને લગતા પાત્રો આવે છે સારા હોય છે આપણને સમજાવે છે સારું કે પરિવારમાં કેવી રીતે રેવું જોઈએ અને બધું અને ખરાબ માં એવું કે ષડયંત્ર થાયને ખોટી રીતે બધા એકબીજા પર આરોપો રાખેને એવું બધું આવે છે એ ખોટું હોય છે. એવું છે એમા.
અ અત્યારની સિરિયલનો તો કોન્સેપ્ટ જ એ થઈ ગયો છે. કે મતલબ એવું જ બધું ષડયંત્ર વાળુંને એ ને તે.
હા.
પહેલા જેવું હો સિરિયલ નથી રહી.
હમ્મ.
તો એનાથી કેવું ઘરમાં ઝઘડા ને બધું થાય એમ.
હા એટલે એમ સિરિયલોમાં જે પાત્ર આવતા હોય ને બધા એને જ સાચું માનીને આપણી પાસે આશા રાખતા હોય.
હા.
જય જય કૃષ્ણ.
હ હા.
એમને પાત્રો ના જેમ જ રહેેવું જોઈએ. અને એવું મળવું જોઈએ એવું. એના લીધે આશાઓ વધી જાય અને આશાઓ પૂરી ના થાય, કારણ કે આપણા જીવનમાં બધું સારું હોતું નથી. જેવું એમની પાસે હોય. એટલે આશા પૂરી ના થાય. એટલા માટે લોકો ની રાશ થઈ જાય અનેને પછી વધારે ઝગડા છે.
હા, અને સિરિયલમાં જે પાત્ર હોય પને દુનિયા ત કે વેખ મોટા મોટા ઘરો અને આખો દિવસ તૈયાર થઈને ફરે. એકમ કમપ્લીટ. હાર બાર પહેરીને. તૈયાર બૈાર થઈને ઘરે ના પહેરીને. એવું તો થોડીક કે દરરોજ આપડણે કરી શકીએ. શકીએ.
હા. બરાબર.
પછી એ લોકો એવી એવી જિંદગી જીવવાની આશા રાખે
એવું તો હવે થાય નહી.
હા. પછી બાળકો પર પણ એમની અસર પડતી હોય છે.
હમ બાળકો ભી જોવા લાગે કારણ કે મોટા જોતા હોય એટલે એ તો જોવે, એટલે એમના માં પણ અસર થાય. એમને ગુસ્સો ગુસ્સા વાળી જોવે એટલે વધારે ક્રૂર થઈ જાય, પછી બધી જીત પૂરી કરવી જોઈએ એમની એવું થઈ જાય. કારણ કે સિરિયલોમાં બધા અમીરો બતાવતા હોય એટલે બધું લઈ આપે એટલે આપણી પાસે જીત કરે કે એ લોકોને આપે મને પણ આપું એ.
હા.
સારી હોય એ તો પછી સારા સંસ્કાર બી મળે છે એમાંથી.
હા. અને અમુક સિરિલો તો કેટલી લાંબી લાંબી ચાલતી હોય છે.
હા. એ રિશ્તા ક્યા ક્યા લતા હૈ, હા. પણ એમાં પહેલાની સિરિયલ સારી હતી એમાં બવ ષડંત્ર ષડયંત્ર એવું ચાલતું નતું એમાં તો ફેમિલી વાળી જોવાની પણ સારી હતી, સમજવાની પણ સારી હતી.
બરાબર.
એ મેં પર્સનલી જોયલી છે એટલે મને એક્સપિરિયન્સ છે.
અચ્છા. હા એટ લે દર્શકો નો ગમે એટલે લાંબા સમય સુધી ચાલે.
હમ્મ. એવું પછી ગમતું હોય એટલે સીરયલ લાંબા સમય સુધી ચાલે. ક પછી બો લાંબુ ખેંચવા જાય તો પછી કંટાળા જનક થઈ જાય.
હા એ પણ છે એકની એક સ્ટોરી પછી.
હમ્મ, પછી વધારેમાં વધારે કેટલું લાવી શકે અંદર.
હમ્મ. પછી એક પેલા એક સિરિયલ આવતી તી હામે ઘર કર ખેલી.
હા.
એ પણ મસ્ત હતી સીરિયલ.
હા એ પણ મસ્ત જ સિરિયલ છે.
પછી એક અ એક પેલી ગુંજન વાળી આવતી તી.
હા.
એનું નામ યાદ નથી આવતું મને.
શકમે સુખ
હા હા હા હા બસ હા એ પણ સીટીવી ઉપર આવ તી તી.
હા એ પણ જી ટી વી પર આવતી તી.
એ મે મેં જોય છે એ.
હા.
અને પછી અમુક સિરિલો કેવી કોમેડી હોય તારક મહેતા કા ઉલ્ટા ચશ્
હા એ ફેમસ સિરિયલ તો આપ ભૂલી જ ગયા તારક મહેતા કા ઉલ્ ટા ચશ્મા એ તો બધી સિરિયલોમાં કોક ને કોક કઈક ને કઈક નકારાત્મક વસ્તુ છે પણ આમાં તો ફૂલ ફેમિલી સાથે જોવાય એવી સી યલ છે. તારક મહેતા કા ઉલટા ચશ્મા.
હમ્મ.
અને આપડા રોજિંદા જીવન ની વસ્ તુ આવે અંદર
હા.
બધા અત્યારે ખાતા-ખાતા પણ જોતા હોય છે.
હા, બધાની મોસ્ટ ફ ફેવરેટ છે કે જમતી વખતે તો એજ સિરિયલ આવી જોઈએ
હા
એમાં એક વસ્તુ કેવી સારી છે કે આજુબાજુ વાળાને પોતાના પરિવારના જેમ એવી એવી જ રીતે રાખે એમ સોસાયટીમાં એટલે હંમેશા પરિવારની ભાવના હોવી જોઈએ એમ
હા, હા, એટલે એકતાની ભાવના હોવી જોઈએ એમજ ને
હા, હા, હા એકતાની ભાવના હોવી જોઈએ
બરાબર. હા એટલે અ પછી એ એવી સિરિયલ હોય તો એમાં પછી સમાજ પર સકારાત્મક અસર પણ પડે.
હ એની તો અસર બઉ દેખાઈ રહી છે અત્યારે તો.
હમ
અને બધાના મોઢા પર એ સિરિયલ તો હોય જ છે.
હા નાના થી માંડીને મોટા બધા પછી પેલી એક સિરિલ હતી. અ સાસ ભી કભી બહુથી એનું પાછું બીજું વર્ઝન પણ આયું અત્યારે
હા એટલે પેલા બધાને ગમતી તી અત્યારે ફરી ચાલુ કરી છે.
પહેલા જેવી સારી છે કે પછી
ઠીક છે. જે બીજું વર્ઝન આવે છે એ ઠીક છે. પેલા બી સારી હતી
પછી કસોટી જિંદગીમાં પણ એવું જ હતું ને
હા, કસોટી જિંદગીમાં પણ એવુ હતું જ.
કે પહેલા એક આઈ તી પછી આ ફરી આઈ
પછી અત્યારે બધાની મોસ્ટ ફેવરેટ અનુપમાં ચાલે છે.
હા, એમાં તો ભાઈ કેટલું બધું ડ્રામાને બધું છે.
એમાં તો મોસ્ટ ઓફ ડ્રામેટિક જ ચાલે છે આખુ.
હા પછી લોકો કોરોના વખતે મહાભારત-રામાયણ જોતા તા
હ હ. ધાર્મિક સિરિયલો પણ સારી આવે છે. રામાયણ મહાભારત.
એ એ હા. એ છે ને પહેલાની સિરિયલો જે હતી ને એ મસ્ત હતી.
હન
કે જેમાં કોઈ અ નકારાત્મક અસર નતી.
હા
અને એક અમ શું કેવાય એક ઓરિજનલ સ્ટોરી હતી એમ.
હમ એટલે આ એક ટેલિવિઝન વાળાએ આ સારું ચાલુ કર્યું છે સિરિયલો ન કોન્સેપ્ટ જે ઘર-ઘરમાં બધા જાને રાહત આપે.
હા હા.
એવું છે. એમાં સારી વસ્તુ. પણ આવે છે ખરાબ વસ્તુ પણ આવે છે.
હમ હમ.
અને સિરિયલો અને વેબ સિરીઝ જેવું કેહેવાય ને ઓ પ્લેટફોર્મ પણ ઘણા આવ્યા છે. જીઓ હોટસ્ટાર છે નેટફ્લિક્સ છે.
વેબ સિરીઝમાં બધું ચાલુ થયેું છે. કળનું જાગું છ. એટલે એ પણ એક મનોરંજન નું માધ્યમ બની ગયું છે.
હા.
ત્યાં ટેકનોલોજી ની દુનિયામાં. તો બધું ઓછું જ કેહેવાય.
હા. સારું સારું ચલો.
સારું સારું.
હા.
હ કો.
હા.